હાલો.
હલો.
હા અ હવ જય શ્રી કૃષ્ણ કેમ છે હહંઅં તમે કેમ છો. હલો હમે ભી મજાછુ.
તમારો અવાજ
હા.
હા. તો આજનો વિષય છે જીવનમાં શિસ્ત નું મહત્વ
હમ બોલો
તો ઈ વિષય ઉપર હું મારા વિચાર રજૂ કરવા આયવી છું. તો એક મહાન વિચારે કે કહ્યું છે કે શિસ્ત વગર નું જીવન એ દિશ તા વગર ની નાવ જેવું છે.
બરાબર
હા આ વાક્ય ખુબ જ સાચું છે કારણ કે જો જીવન શિસ્ત ન હોય તો
લ
કારણ કે જીવનમાં શિસ્ત ન હોય તો માણસ પાસે પ્રતિભા હોવા છતાં તે આપ સફળતા મેળવી શકતો નથી બીજી તરફ પ્રતિભા ધરાવતો અ પરંતુ શિસ્તબદ્ધ વ્યક્તિ જીવનમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત
હા હા બરોબર છે.
હા. સૌથી પહેલા આપણે સમજીએ કે શિસ્ત અટલે શું શિસ્ત અટલે નિયમોનું. પાલન કરવું સમય નું મહત્વ સમજવું પોતાની ફરજો નિષ્ઠવી નિભાવવી. અને દરેક કાર્ય જવાબદારી પૂર્વક કરવું શિસ્ત આપણને સાચો માર્ગ બ બતાવે છે અને જીવનને વ્યવસ્થિત બનાવે છે.
એ બરાબર બોલે છ તમ
હા બાળક જન્મે ત્યારથી જ શિસ્ત શીખવાનું શરૂ કરે છે સૌ થી પહેલા માતા પિતા તેને બોલ તા ચાલતા મોટા લોકો નું સન્માન કરતા અને સારી આદતો અપનાવતા શીખવાડે છે ત્યારબાદ શાળા તેને સમયસર આવવું શિક્ષકોનો આદર કરવો હોમવર્ક કરવું. અને નિયમોનું પાલન કરવું પણ શીખવાડે છે.
જેમ એવું બરાબર બોલે છે તમે આપણે કશું નિયમોનું પાલન કરવું જોઈએ તે આપણે કશું આગળ કશું થવાનું છે તો પછી કશું ન થવાનું આપણે જરાવે જર નિયમનું પાલન કરશું તો આપણે આગળ આપ આપડા પોતા પોતે છે એ બી કશું નિયમતી નિયમતી કશું જ્ઞાન લેવાના છે.
હા એક સાચી વાત છે તમારું અ આથી આપડે કહી શકાય છે કે શિસ્તની શરૂઆત ઘરેથી થાય છે અને જીવનભર સાથે રહે છે.
હમ્મ.
શિસ્તનું મહત્વ છે કે શિસ્તનું સૌથી મોટું મહત્વ એ છે કે તે આપણને સફળતા તરફ દોડી જાય છે. દુનિયાના દરેક સફળ વ્યક્તિમાં એક ગુણ જરૂર જોવા મળે છે અને તે છે શિસ્ત કોઈ પણ વિદ્યા ડક શિક્ષક વૈજ્ઞાનિક ખેલાડી કે ઉદ્યોગપતિ હોય જો તે શિસ્ બદધ ન હોય તો લાંબા સમય સુધી સફળ રહી શકતા નથી
હા ઈ બરોબર બોલે છે
હા વિદ્યાર્થીઓના જીવનમાં પણ શિસ્તનું ખુબ જ જરૂરી છે કે જો વિદ્યાર્થી દરરોજ સમયસર ઉઠે નિયમિત અભ્યાસ કરે. શિક્ષકોનું માન રાખે અને સમયનું યોગ્ય આયોજન કરે. તો તે ચોક્કસ સારા પરિણામ મેળવી શકે છે પરંતુ જો વિદ્યાર્થીઓ આખો દિવસ મોબાઈલમાં સમય બગાડે મોડું સુુંએ અભ્ સામાં ધ્યાન ન આપે અને નિયમોનું પાલન ન કરે. તો તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ના એ કશું નહિ તમારું વિદ્યાર્થી જ્યારે મોબાઈલ જાર જોવાના છે તો પછી એનું બધું ફ્યુ ટચર બાયા જ છે આપણે જો હવે આપણી પાસે મોબાઈલ ન હતા તો આપણે બધું શીખી ગયા છીએ.
હા ઈ જ ને એ તમારી વાત એકદમ સાચી છે. સમયની પણ શિસ્ત ખુબ જ જરૂરી છે કે સમય જીવનની સૌથી મોટી કિંમતી સંપત્તિ છે કે જે વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે તે જીવનમાં આગળ વધે છે સમયસર ઉઠ સમયસર કામ કરવું અને દરે કાર્ય સમયસર પૂર્ણ કરવું આ બધું શિસ્તનો જ તો ભાગ છે. એક વખત સમય ચાલી જાય પછી તે પાછો આવતો નથી તેથી સમયનો સદ ઉપયોગ કરવો એજ સાચી શિસ્ત છે.
એજ છે હવેનું જે જનરેશન છે એ બધું મોબાઈલ પર જ છે.
હા ઈજ ને.
હમ્મ.
પછી પરિવારમાં પણ શિસ્તનું ખુબ જ મહત્વ છે કે શિસ્ત માત્ર શાળા કે ઓફિસમાં જ જરૂરી નથી પરંતુ પરિવારમાં પણ પરિવારના જીવનમાં પણ ખૂબ જ મહત્વની છે. પરિવારમાં એકબીજા સાથે પ્રેમથી વાત કરવી વડીલોનું સન્મ કરવું નાનાઓને પ્રેમ આપવો અને પોતાની જવાબદારીઓ નિભાવવી આપણ શિસ્તના જ ભાગ છે. શિસ્તબદ્ધ પરિવાર હંમેશા સુખી અને ખુશ રહે.
એ છે ને એજ છે ભાઈ બરોબર બોલા છે તમે.
હા અને પછી કહીએ તો સમાજમાં પણ શિસ્ત ખુબ જ મહત્વ છે જો દરેક વ્યક્તિ શિસ્ત નું પાલન કરે તો સમગ્ર સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. ઉદાહરણ તરીકે કહીએ આપ આપડે તો રસ્તા પર ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું પછી જાહેર થોડે સ્વચ્છતા જાળવવી લાઈનમાં પોતાની વારીની રાહ જોવી. બીજાના અધિકારોનો આદર કરવો આ બધું શિસ્તના ઉ ઉત્તમ ઉદાહરણો છે. જો લોકો નિયમોનું પાલન ન કરે તો અ અક્ષર મા તો ઝઘડો અને અસ્તવ્યવસ્થા વધે છે.
બરોબર બોલે છે તમે જો લોકો એ પાલન ના કરે તો પછી એમનું થોડો વિવૃદ્ધ થાય છે એ બરોબર બોલે છે તમે. અને જો હવે હવેનું જો જનરેશન આઇ છે. કે એ બધું મોબાઈલ વચ્ચે ને એના પર છે પર ચાલે છે થોડું-થોડું મે મોબાઈલ પતિ બી જોઈ જોઈને સીરીઝ કને કરી લે છે.
હા ઈજ ને એકદમ સાચી વાત છે તમારી. શિસ્ત અને સ્વાસ્થ્ય નું પણ ખુબ જ મહત્વ છે સારા સ્વાસ્થ્ય માટે પણ શિસ્ત તો ખૂબ જરૂરી છે. સમયસર ઉઠવી ઉઠવું નિયમિત વ્યાયામ કરવો સ સંતુલિત આહાર લેવો પૂરતી ઊંઘ લેવી આ બધી સારી આદતો શિસ્તથી વિકસે છે જો જીવનમાં શિસ્ત હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ પ્ર પ્રસન્ન રેહેશે.
એજ છેને શિસ્ત શિસ્ત રહેશે તો જ કશુ માં ગાડી કશું પોતા પોતીને. પછી સમજવાનું છે આપણે જે શિસ્ત રહેવાની છે તો પછી એમને બી શિસ્ત છે ને. એ એવીજ લાઈન ધરશેને તો આપણે પછી બીગડેલ લાઈન ધરવાના તો તો પછી એ બી બીગડેલ લાઈન જ ધરવાના છે. એેબર પછીન.
હા એકદમ સાચી જ વાત છે ને તમારી. શિસ્ત અને સફળતાનું પણ ખુબ જ મહત્વ છે. છે. કોઈ પણ સફળતા એક દિવસમાં મળતી નથી તે માટે સતત મહેનત. ધીરજ અને શિસ્ત ની જરૂર પડે છે એક ખેલાડી દરરોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે એક સંગીતકાર રોજ રિયાઝ કરે છે એક વૈજ્ઞાનિક વર્ષો સુધી સંશો સંશોધન કરે છે. એક વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે આ બધાના જીવનમાં સફળતાનું રહસ્ય માત્ર પ્રતિભા નથી પરંતુ શિસ્ત પણ છે.
એ બરોબર બોલ્યા છે તમે અમે. અને કોઈ ઝઘડો કરતો હોય તો આપણે ઝઘડો નહીં કરો જોઇએ આપણેે હમોથી માફી માંગી લેવું જોઈએ એમની જોડે કે કેવું છે. ભઈ આજનો જનરેશન હારો નથી ડારે કે પે હું કરતા હતા બોલા બોલી કરીને બી તાઇ દેતા હતા હવે આજના જનરેશન એવું નથી ડાયરેક્ટ મારા મારી ચાલુ થઈ જાય કઇ ની. દંગો થાય છે એ છે હવે નું જનરેશન.
હા એકદમ તમે સાચું બોયલા છો. મહાન વ્યક્તિઓના જીવનમાં પણ શિસ્ત નું ખુબ જ મહત્વ છે આપણા દેશના મહાન નેતા નેતાઓ અને સફળ વ્યક્તિઓના જીવનમાં પણ શિસ્ત નું ખૂબ મહત્વ હતું. તેઓ સમયનું પાલન કરતા પોતાના કાર્ય પ્રત્યે સમ સંપૂર્ણ સમર્પિત રહેતા અને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધ તા આપણને પણ તેમના જીવન માંથી પ્રેરણા લેવી જોઈએ.
હમ્મ.
હા આજના સમયમાં શિસ્ત નું ખૂબ જ મહત્વ વધી ગયું છે આજના સમયમાં ટેકનોલોજી આપણા જીવનનું મહત્વ તો ભાગ બની ગયો છે. મોબાઈલ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી છે પરંતુ જો આપળે તેનો ઉપયોગ અ યોગ ગીયો ઉપયોગ ન કરીએ તો તે સમયનો વગાડ પન બની શકે છે તેથી મોબાઈલનો ઉપયોગ પણ શિસ તેથી જ કરવો જોઈએ. અભ્યાસ ના સમયે અભ્યાસ કરવો આરામ ના સમયે આરામ કરવો અને પરિવાર સાથે સમય પસાર કરવો આજ સાચી જીવન શૈલી છે.
બોલાય છે તમે
આહા એટલે શિસ્ત ના ફાયદા પન છે અને ને અને શિસ્ત ના કોઈ દિવસ ગેરફાયદા નથી કારન કે ઈ એવું એવી એક વસ્તુ છે કે જેનાથી કોઈ દિવસ કોઈને નુકસાન ન થાય અને આપણા જીવન માં હંમેશા સરળડતા થી આપડું કામ થઈ જાય અને આપડુ કેરેક્ટર પણ સારું રેય એનાથી
ને એજ છે ને કોઈ કોઈ છોકરા એવું કરે છે એમનેમ ઘરના શીખવા માટે મોબાઈલ લેઈ દેવાના છે. તો એવું કરે છે યુટૂબ પર રીલ્સ ક્રોલ્સ સ્ક્રોલ કરે છે ઇવુ ઇન્સ્ટાગ્રામ પર સ્કરોલ કરય છે.
હા ઈજને શિસ્ત કેવી રીતે વિક કાસવી શિસ્ત કોઈ જનમથી લઈને આવતું ગુણ નથી તે ધીમે ધીમે સારી આદતો દ્વારા વિકસે છે આપડે રોજ થોડો નાનો નિયમો બનાવી શકીએ. જેમ કે દરરોજ વેલ્લા ઉઠવું સમયસર શ શાળા અથવા કામ પર પહોંચવું રોજ થોડો સમય વાચણ કરવું નિયમિત વ્યાયમ કરવો વડીલો નું સમ્માન કરવું સત્ય બોલવું આપેલું કામ અ સમયસર પૂર્ણ કરવું પોતાના રૂમ અને આસપાસની જગ્યાઓને સ સ્વચ્છ રાખવી. સમયનો બગાડ ન કરવો આ નાની નાની આદતો જ આપને એક શિસ્ત ત બધો વ્યક્તિ બનાવે છે.
નીચેના
હા આ શિસ્તના લાભ છે કે શિસ્ત અ શિસ્ત થી આપળો આ આત્મવિશ્વાસ પણ વધે છે લોકો આપડા પર વિશ્વાસ કરે છે આપડુ વ્યક્તિત્વ આકર્ષક બને છે સમય નો સદુઉપયોગ થાય છે તનાવ ઓછો થાય છે અને સૌથી મહત્વની વાત જીવનમાં સફળતા મેળવવાના અવસર પણ વધી જાય છે.
બરોબરો
હમ્મ હા પછી શિસ્ત વગર નું જીવન કેવાય ને કે તમે કલ્પના કરો કે જો શાળામાં કોઈ નિયમ ન હોય રસ્તા પર ટ્રાફિક નો નિયમ ન હોય પછી હોસ્પિટલમાં અ કોઈ સમય પત્રકક નો હોય તો શું થશે દરેક જગ્યાએ અરાજ અરાજકતા ફેલાઈ જશે તેથી શિસ્તમાં માત્ર વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશ માટે પણ ખૂબ જ જરૂરી છે.
હમ્મ બરોબર છે ચાલ છે ચલો પછી ટાઈમ પતી ગ્યો.
હા ઓકે ચાલો જેય શ્રી ક્રિષ્ના
જય શ્રી કૃષ્ણ.